હલો તમારો ફોન આઈવો હતો
હા મેમ મેં કર્યો તો ફોન કેમ છો મજામાં
હા હા મજામાં
મેં કર્યો ફોન હમણાં સાડા પાંચો જેવો પણ તમે કઈ રિસીવ કર્યો ના એટલે પછી મે ફેરેના બી ના કર્યો-
હા હું થોડી કામમાં હતી એટલે બોલો બોલો શું કામ હતું
અરે એમાં એવું છે ને કે મારો સન ટેન્થમાં આવ્યો છે.
હા
એટલે એને અ ટ્યુશન બંધાવવું છે.
અચ્છા અચ્છા અમારા ત્યાં ટ્યુશન ક્લાસીસ ચાલુ થઈ ગયા છે અત્યારે ટેન્થના
એવું એમ એટલે મારો ફ્રેન્ડને મેં બે ત્રણ જગ્યા પૂછવરાયો એટલે તમારો રિસ્પોન્સ સારા મળ્યો એટલે પછી કીધું હવે બીજી કોઈ જગ્યાએ પૂછવું નથી તમારે ત્યાં બંધાઈ દવું એમ
હા હા અહંયાના ટ્યુશન ક્લાસીસ માં અમે બધુંજ બધુ સારી રીતે કરાવી દઈએ કરાવી રહ્યા છીએ એટલે તમારે સ્કૂલ પર એટલું ફોકસ નહી હોય ને તો બી વાંધો નહી આવે
હા હા
તમારો સન કઈ સ્કૂલ માં છે.
અ જોઓને આપડી પેલી શું નામ ગોવિંદામાં છે એતો
અચ્છા અચ્છા એ પણ સ્કૂલ સારી જ છે.
એ એમાં સારી છે પણ એમાં શું એરયો ભણવામાં એટલું બધું છે નઈ ને એમાં વર્ક લોડ વધારે આવે છે ને
હા
ભણવામાં એમ કે વર્કલોડ વધારે આવે તો વધી ગયું છે, કેને આજે મારથું દુખે છ એમ કરીને કઈ કરતો જ નથી
કે સર સર બોલશે કઈક બોલશે તો જોઈ જશે પછી
ના ના એવું ના ચાલુ જોઈએ વર્કલોડ હોય તો પછી તમારે બધું કામ કમ્પ્લીટ કરવું જોઈએ ને છોડી ના દેવું જોઈએ
હમ એજ નહ શું પછી બિંદાસ થઇ ગયો છે હમણાં થી એવું બધું છોકરા ને એ કેવું થઈ જાય કે તમે બધા લોડ આપો ને એમ એટલ એ બગડે ફ્રી માઈન્ડ હાથે કરાવો ને તો એમ તમે રમત સાથે ભણાવો ને તો તમારે શું એને ઇન્ટરેસ્ટ ફી સારો રહે ને એવ ના ભણતો હોય ને તો પોતાની રીતે કમાંથી ભણે એમ એયરો
હા હા હું સ્ટડીને કોઈ દિવસ આમ બહુ લોડ કરીને આપ પોતો એ સ્ટુડન્ટ કોઈ દિવસ એ કરે જ નહીં એને તમારે ફની વેવમાં યા સમ એમને સમજાઈ ને કરો ને તો જ સારી રીતે કરે બાકી તો એમને બહુ જ લાગવા માંડે ને પછી એ મૂકી દે આપણને જ કોઈ કામનો વધારે બોજ લાગે તો આપણે એમ કે કે પછી શાંતિ થી કરીશું પછી થાય જ નહીં એ
હ એજ ને.
હા અ તમારો સ્ટુડન્ટ અ ત મતલબ તમારું સન નું કેવું છે નાઈન્થનું પરફોમન્સ કેવું હતું.
નાઈન્થમાં તો એને જોઓ ને મારી મારીને ટ્યુશન વાળા સરે અ પાંસઠ ટકા લેવડાયા છે.
અચ્છા-અચ્છા.
એ રો એમ એના એટલા પાસઠ ટકાનો ભી હકદાર નતો એરો એમ મન તો એવું કે. આવશે પચાસ જેવા પણ એમ સારા પાસઠેક આયા.
હા એ તો છે પણ જો આપણે હવે ટેન્થમાં તમે ટ્યુશન અમારી ત્યાં બંધાવશો તો આપણે એનું રિઝલ્ટ અપ જ લઈ જશું કે ભાઈ પાસઠ ટકા ટેન્થમાં કંઈ ના થાય તમારે આગળ એડમિશન લેવાના હોય ટેન્થના- રિઝલ્ટ બેસીસ ઉપર એટલે.
હ-હ બરાબર-બરાબર.
અને એવું એક એટલું ના હોય કે પછી ઓનલી ટ્યુશન વાળા ધ્યાન આપે, કે સ્કૂલ વાળા ધ્યાન આપે. તમારે પણ થોડું ધ્યાન આપવું જોઈએ કેમ કે ઘરે શું કરે છે? શું નથી કરતો એ બધુ. ટ્યુશન ટીચરને કે સ્કૂલ ટીચરને ના ખબર હોય શો તમારે એ પણ તમારે ખુદ ને ધ્યાન આપવું જોઈએ.
તો બેન હવે અમે તો કેટલું ધ્યાન આપ્યું બોલો અમે ખેતી કરીએ છીએ. એટલે આખો દિવસ ખેતી માંન ખેતીમાં વહી જાય છે. અન એની મમ્મી અ ગવર્મેન્ટ ટીચર છે. એટલે એ સ્કૂલમાં હોય. એટલે આમ તો એવું બી નથી કે અમે ટ્યુશન મોકલવો જ છે. એ મમ્મી બી ભણાઈ દે પણ મમ્મી ને શું અ કોલેજ આ ટુ અ સ્કૂલમાંથી આયા પછી છે ને એ થાકી જાય છે બિચારી. ના એલો ગાંઠ તો નથી બહ મસ્તી ખોર છે.
હા ટાઈમ મેનેજમેન્ટ પણ ના થાય અને પેરેન્ટસ જોડે મતલબ થોડું એવું થાય કે પછી કરીશું આ તે ટ્યુશનમાં તો એવું હોય કે ભઈ ટાઈમ થઈ ગયો એટલે તમારે જવાનું જ છે અને ત્યાં ટીચર્સ હોય એટલે તમારે કામ તો કરવું જ પડશે એમાં તમે કામચોરી ના કરી શકો.
હમ્મ એજ ને એ ટ્યુશનમાં હોય તો થોડી બી કરે એને પણ હ આ જે ઘેર છે ને એનું સજી મસ્લું બીક રેતી જ નથી. બસ મસ્તી જ ગાટતો આખો દિવસ.
ના-ના સિન્સરિટી આવવી જોઈએ કેમ કે હવે તો ટેન થઈ ગયું બોર્ડસ છે એટલે સિન્સયરિટી તો જોઈએ બાકી તો પછી નાઈન્થ જેવું થઈને ઊભું રેય ને પછી કઈ કામ નહી.
હ-હ એજ ને તમે અ કઈ બાજુ છે તમારું ટ્યુશન.
મારું ટ્યુશન ગાંધીનગરની અંદર જ છે. સે સિટીની અંદર જ છે. .
કયા સેક્ટરમાં.
અ જે તમારી ગોવિંદા સ્કૂલ છે ને એનાથી થોડુંક દૂર છે. સે સેક્ટર થ્રી.
ત્રીજા સેક્ટરમાં એમ ને.
હા.
હા-હા વાંધો ને પેલા વ મ અ આપડે પેલું પાર્લર રહ્યું મોટું એની સામે એની સામે જ છે ને લગભગ તમારું ટ્યુશન ક્લાસીસ.
હા એની સામે જ બહુ મોટું બોર્ડ લગાયેલું છે અમારા ટ્યુશનનું અને ત્યાં રેન્ક ને બધું આમ લખેલું જ છે ઇફ તમે નોટિસ કર્યું હોય તો
હા એટલે મને ખ્યાલ છે એટલે એ બાજુ થી ઘણી વાર જવાનું થાય છે એટલે બોર્ડ તો બઉ એક બે મારેલા હોય છે. એટલે મને કાયદો હતો જ તમારું જે ને કેટલા કેટલા સબ્ક્ટ લો છો.
અમારા મેન ત્રણ સબ્જેક્ટ ઉપર જ વધારે ફોકસ કરીએ છીએ. મેથ્સ ઇંગ્લિશ એન્ડ સાયન્સ બીજા સબ્જેક્ટ તો ટેન્થમાં એવા હોય કે તમારે વાંચવાના હોય. તો એની અંદર તમારે ટ્યુશનની અંદર કોઈ છે નહી. જેમ કે ગુજરાતી છે હિન્દી છે હવે એવા શબ સબ્જેક્ટની અંદર તમારા છોકરાને અમે શું કરાઈએ કે ભ પાઠ વંચાઈએ યા હિન્દી ની અંદર કોઈ છે પોયમ વંચાઈએ એ બધું અમારે ના કરવાનું એ તો છોકરું જાતે શીખીને કરી લે અને એવું તો સ્કૂલમાં પણ થતું જય મેકસ છે સાયન્સ છે એમાં સમજવાનું. નું હોય કેલ્ક્યુલેશન હોય એટલે અમે એ ત્રણ જ સબ્જેક્ટ કરાવએ છીએ.
એવું એમ બધી જગ્યાએ ત્રણ કરાવે
મોસ્ટલી જગ્યા ઉપર ત્રણ જ સબ્જેક્ટ હોય કે આવા જે સબ્જેક્ટ હોય ને અમુક રેર કેસમાં એવો કોઈ ટ્યુશન ટીચર હોય છે જે નોર્મલ ચલાવતા પર્સનલ ટ્યુશન ટીચર હોય ને એ લોકો બધા સબ્જેક્ટ લેતા હોય બાકી મોસ્ટલી જગ્યા પર ત્રણ જ હોય છે.
બરાબર બરાબર એટલે આમ ટોટલ સબ્જેક્ટ કેટલા આવે છે ટેન્થમાં.
ટેન્થમાં સેવન સબ્જેક્ટ આવે છે ટોટલ
સાત આવે છે એમને અને એમાંથી ત્રણ તમે કરાવો.
ત્રણ અમે કરાઈએ.
ઈંગ્લિશ ગણિત અને બીજો કયો
વિજ્ઞાન
વિજ્ઞાન બરાબર વિજ્ઞાનમા કઈક ત્રણ કઈક આવે છે ને ભૌતિક વિજ્ઞાન રાસાયણિક વિજ્ઞાન ને જય વિજ્ઞાન
હા હા જીવ વિજ્ઞાન
એમાં બી ત્રણે ત્રણ સબ્જેક્ટ તમે કરાવો.
હા એમાં પણ ત્રણે ત્રણ સબ્જેક્ટ તમામારી અંદર આવી ગયા
બરાબર બરાબર એટલે એટલે મૂળ પાંચ સબ્જેક્ટ છે હે ને
હા આમ પાંચ સબ્જેક્ટ કહેવાય પણ આમ જે વિજ્ઞાન છે ને એ ત્રણે અને વિજ્ઞાન ને એક એક જ ગણવામાં આવે છે ટેન્થમાં એને એટલું અલગ પાડવામાં નથી આવતું. બુકમાં આમ પાર્ટ હોય છે પણ આમ એને અલગ નથી ગણવામાં આવતું એક જ સબ્જેક્ટ તરીકે કન્સિડર કરવામાં આવે છે.
બરાબર બરાબર એટલે આ પાંચ સબ્જેક્ટ ના પાંચ અલગ અલગ શિક્ષકો હશે કે ત્રણ જ છે.
ના એના ત્રણ જ શિક્ષકો ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના જે વિજ્ઞાનના ટી. ચલો એ ત્રણેય સબ્જેક્ટ મતલબ જે ત્રણ પાર્ટ છે ને એ કરાવ દે.
બરાબર બરાબર અને આ એટલે તમાર જે. શિક્ષકો આવતા હશે અને બધા સ્કૂલ માં તો જોતા હશે ને. કે ખાલી ટ્યુશન પર જ ફોકસ છે તમારું.
ના અમારું એવું છે કે જે. શિ શિ શિક્ષકો આવે છે ને મોસ્ટલી લોકો છે ને. ટ્યુશન ઉપર જ ફોકસ કરે છે મતલબ એ ટ્યુશન કરાવે. અહીંયા કરાવેને બીજી કોઈ એમની બેચ ચાલુ હોય તો. અને કોઈક હોય એ પ્રાાઈવેટ જોબ કરતા બાકી. કે ગવર્મેન્ટ જોબમાં તો બહુ રિસ્ક રહે એટલે એ લોકો નથી કરતા.
એવું એમને.
હા.
મેમ આ ત્રણ સબ્જેક્ટ તો તમે કરાવી દો તો બીજા ચાર સબ્જેક્ટમાં એને. કઈ રીતે કરવાનું રહે છે.
જો બીજા ચાર સબ્જેક્ટમાં કેવું છે ગુજરાતી હોય છે પછી હિન્દી હોય છે. પછી સંસ્કૃત છે અને કમ્પ્યુટર હોય હવે આ સબ્જેક્ટમાં એવું ના હોય કે તમને. કોઈ ઓલું કરાવે તમારે વાંચવાના હોય તો તમારે એવું કરવું જોઈએ કે. કરીને વાંચશે કેમ કે જો થોડું ઘણું જે સમજવાનું હોય એ સ્કૂલ વાળા તમને સમજાવ દેશે મતલબ જે થોડી પોયમ હોય એને તમારે થોડી સમજવાની હોય. સંસ્કૃતમાં અમુક વર્ડસ હોય એ બધું સ્કૂલ વાળા કરાવતા જ હોય તો એ એને પછી વાંચવાનો જ હોય શબ જેક્ટ તો એ તો તમારા સને જાતે કરવું જોઈએ.
બરાબર બરાબર અને નવી બેચ ચાલુ થઈ કે હવે થશે?
નવી એક બેચ ચાલુ થઈ ગઈ છે અને બીજી બેચ હવે ચાલુ થશે.
શું ટાઈમ છે?
જો ફર્સ્ટ બેચનો ટાઈમ છે સવારે દસ થી અહ બે નો અને બીજી બેચનો ટાઈઇમ છે સ સાંજે પાંચથી આઠનો.
સાંજે પાંચ થી આઠ ને તો એને અમારે સ્કૂલ સવારની હોય છે એ તો. પાંચ થી આઠ માં રાખીએ તો સેટ થશે બીજી બેચ ક્યાંથી ચાલુ થાય છે?
બીજી બેચ આ દસ તારીખથી ચાલુ થાય છે.
દસ જુલાઈથી હે ને ન્યાં ફીસ વગેરે શું રેસે?
ફીસ ત્રણેય સબ્જેક્ટની થઈને નવ હજાર રહેશે પર સબ્જેક્ટ નાઈન થાઉ થ્રી થાઉઝન્ડ સોરી. અને તમારે એવું પણ છે કે તમારે બે સબ્જેક્ટ લેવા હોય એક સબ્જેક્ટ લેવા હોય તો. પણ થઈ જાય કે તમારે ત્રણે ત્રણ સબ્જેક્ટ નું ટ્યુશન નથી લેવું તો એ પણ છે.
હા હા અને અહ ઈન્સ્ટોલમેન્ટમાં થશે કારણ કે. નવ હજાર તો એક કદામાં તો ભારે પડડા ના મને ખેડૂત તરીકેને.
હા હા તમે મંથલી પણ કરી શકો અને છ છ મહિને પણ કરી શકો. પણ મંથલી એના છે. સિક્સ મંથમાં એવું કે ભાઈ અમારે પાછો કોલ ના કરવો પડે કે તમારી ફીસ બાકી છે ફીસ બા કી છે અને તમે બધી ફી એક સાથે પે કરી દો તો તમને પાંચસો રૂપિયાનું ડિસ્કાઉન્ટ. પણ મળે છે.
પાંચસો રૂપિયા નું એ.
હા.
અને પેલું ઈન્સ્ટોલમેન્ટમાં પે કરીએ તો?
તો એ તમારે ટોટલ ના નાઇન થાઉઝન્ડ જ પે કરવાના થાય છે.
એવું એમ સારું તો વાંધો નઈ મેમ કાલે હું તમને મારા સન જોડે આવો જો તમારે ટ્યુશન ક્લાસીસમાં મુલાકાત લેવા તો પછી હું બધું કન્ફર્મ કરી જઉં મે હ થેન્કયુ
ઓકે ઓકે હા
હા.